હા કેમ છો.
હું મજામાં છું. તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે આપણે કોઈ રસપ્રદ વિશે વાત કરીએ.
હા હા. જરૂર ચાલો આજે આપણે વિવિધ પ્રકારના નૃત્ય વિશે. કે વાત. કરીએ
હા આ તો બહુ સરસ વિષય છે નૃત્ય એક એવી કળા છે જે ભગવાન ભાવનાઓ વ્યક્ત કરવાની સુંદર રીત છે.
હા. એ તો તમે સાચું જ કહ્યું. ભારતમાં. તો અનેક પ્રકારના નૃત્યો જોવા મળે છે.
હા ભારતમાં શાસ્ત્રીય અને લોકનૃત્ય બંને ખૂબ લોકપ્રિય છે.
હા તે તેને કયું નૃત્ય સૌથી વધુ ગમે છે.
હ મને તો ગરબા બહુ ગમે છે ગુજરાતની ઓળખ જ ગરબા છે.
મને પણ ગરબા ગમે છે નવરાત્રી દરમિયાન તો આખું ગુજરાત ગરબામાં રંગમાં રંગાઈ જાય છે.
હા ગ ગરબા ઉપરાંત દાંડિયા રાસ પણ ખૂબ લોકપ્રિય છે.
હા દાંડિયા રમવામાં ખુબ આનંદ આવે છે સંગીતના તાલ સાથે નૃત્ય કરવાનો અનુભવ જ અલગ હોય છે.
હા એ તો તમને સાચું કહ્યું તમને કોઈ શાસ્ત્રીય નૃત્ય વિશે જાણકારી છે.
હા મને ભારતનાટ્યમ કથક કુચીપુડી અને ઓડિશસી જેવા શાસ્ત્રીય નૃત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે.
હા ભારત નાટ્યમ વિશે થોડી જણાવ
ભરતનાટ્યમ દક્ષિણ ભારતનું ખૂબ જ પ્રાચીન નૃત્ય છે તેમાં હાથની મુદ્રાઓ અને ચહેરાના હવા ભાવનું વિશેષ મહત્ત્વ છે.
અ અને કથક
કથક ઉત્તર ભારતનો લોકપ્રિય શાસ્ત્રીય નૃત્ય છે તેમાં ઝડપી પગલા અને ચક્કર મુખ્ય આકર્ષણ હોય છે.
હા એ તો તમને સાચું કહ્યું મેં ટીવી પર કથકનુંું પ્રદર્શન જોયું હતું ખરેખર અદભુત લાગ્યું હતું.
હા શાસ્ત્રીય નૃત્યો માટે ઘણી મહેનત અને તાલીમની જરૂર પડે છે.
હા એ તો તમને સાચું કહ્યું લોકનત્ય વિશે શું કહેવું છે.
લોકનૃત્ય દરેક રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ છે.
હા ઉદાહરણ તરીકે બતાવ ને
જેમ કે ગુજરાત નો ગરબા પંજાબ ન ભાંગડા રાજસ્થાન ન ઘુમર અને આસામ નો બિહુ
હા ભાંગડા પણ ખુબ જ ઉ ઉર્જાવાન નૃત્ય છે.
હા ભાંગડા કરતી વખતે લોકોને ઉત્સાહ જ જોવા જેવો હોય છે.
હા આજકાલ વેસ્ટર્ન ડાન્સ પણ ખૂબ લોકપ્રિય બન્યો છે.
સાચું કહ્યું જેમ કે હિપહોપ બ્રેક ડાન્સ સાલસા અને એ બધી વસ્તુઓ યુવાનોમાં ખુબ જ પ્રખ્યાત છે.
હા તમે ક્યારેક કોઈ ડાન્સ ક્લાસમાં ગયો હતો.
હા મેં થોડા સમય માટે ગરબા અને ફ્રી સ્ટાઈલ ડાન્સ શીખમાં શીખ્યું હતું.
વાહ. એ તો બહુ સા સરસ વાત છે. પછી તો તમે સારો નેત્ર્ કરશો.
થોડું ઘણું. પણ હજુ ઘણું શીખવાનું બાકી છે.
હ ડાન્સ નો શુંફ. ફાયદો છે.
ડાન્સ એક ઉત્તમ કસરત છે તે શરીરને ફિટ રાખે છે અને મનને ખુશ રાખે છે.
હા ડાન્સથી આત્મવિશ્વાસ પણ વધે છે.
હા એ તો તમે સાચું કહ્યું અને આપણો જે સ્ટેજ પફોમન્સ દ્વારા લોકોની સામે પોતાની પ્રતિભા બનાવતી તક મળે છે બાળકો માટે પણ ડાન્સ ખૂબ ફાયદાકારક છે.
હા બિલકુલ. તે તેમની સ સર્જનાત્મકતા અને શારીરિક વિકાસમાં મદદ કરે છે.
હા તમને લાગે છે કે દરેક વ્યક્તિએ કોઈકને કઈક નૃત્ય શીખવું જોઈએ કારણ કે નૃત્ય માત્ર મનોરંજન નથી પરંતુ એક કળા જ અને સ્વસ્થ જીવન શૈલીનો ભાગ છે.
હા હું પણ એવો જ માનું છું. નૃત્ય આપણને તણાવમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે નત્ય નૃત્ય કરીએ છીએ ત્યારે આપણે ખુશી અનુભવીય છીએ. શાળાઓમાં પણ નૃ ત્ય ને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે.
હા આપણા દેશમાં નૃત્યની પરંપરા હજારો વર્ષ જૂની છે એને આપણેે આ પરંપ રાને જાળવી રાખ રાખવી જોઈએ મને લાગે છે કે દરેક નૃત્યની પો દની આ કવ વિશેષ હોય છે.
હા કોઈ નૃત્ય સંસ્કૃતિ દરવા દર્શાવે છે તો કોઈ ભાવના વ્યક્ત કરે છે.
હા આજે નૃત્ય વિશે આપણે ઘણી માહિતી મેળવી હને
હા સાચું કહ્યું તમે. કયો ડાન્સ શીખી રહ્યો છો.
અ મેં છે ને હમણાં ફ્રી સાઈલ અને ગરબા શીખી રહી છું અને એના ક્લાસમાં પણ જાઉં છું.
અરે વાહ આ તો બહ સાચી વાત છે પણ તેને શીખવા માટે ઘણી મહેનત કરવી પડે છે તને નૃત્યમાં રસ કેવી રીતે પડ્યો.
અ નાનપણથી જ મને સંગીત સાંભળવાનું અને નાચવું ગમતું હતું શાળાના કાર્યક્રમોમાં પણ હું ભાગ લેતી હતી.
હા મને પણ ડાન્સ ગમતું હતું. ખાસ કરીને ગરબા. ગુજરાતમાં તો ગરબા માત્ર નૃત્ય નથી તે એક લાગણી છે નવરાત્રી દરમિયાન આખું ગુજરાત જાણે નાચતું હોય એવું લાગે છે. તમે દર વર્ષે ગરબા રમવા જાઓ છો.
દર વર્ષે ગરબા રમવા જાઉં છું હું અને મારા મિત્રો દર વર્ષે ગરબા રમવા જઈએ છીએ અને તમે
હા હું પણ જાઉં છું. મને પરંપરાગત અ ચણિયા ચોળી પહેરીને જે લોકો કરતા હોય, તે જવામાં બહુ મજા આવે.
બરાબર. ગરબા ઉપરાંત તમને બીજું કયું નૃત્ય ગમે છે?
અમ મને તો ભરતનાટ્યમ પણ ગમે છે. તે ખૂબ જ શિસ્તબદ્ધ અને સુંદર નૃત્ય છે.
હા, ભરતનાટ્યમ વિશે મેં ઘણું સાંભળ્યું છે. તેમાં ચહેરાના હાવભાવનું ઘણું મહત્ત્વ હોય છે. અને તેમાં આંખો, હાથ અને શરીરના દરેક હાવભાવ દ્વારા વાર્તા કહેવામાં આવે છે.
હા, આ તો ખરેખર કળાનો સુંદર પ્રકાર છે. તમને વેસ્ટર્ન ડાન્સ ગમે છે?
હા, મને વેસ્ટર્ન ડાન્સ ગમે છે. મને એમાં હિપહોપ અને ફ્રી સ્ટાઈલ ડાન્સ ગમે છે. આજકલ યુવાનોમાં હિપહોપ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. કારણ કે તે, ઉ ઉર્જવા ન અને મજેદાર હોય છે. શું તું, તમે ક્યારેક કઈ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો છે?
હા, એ તો તને સાચું કીધું. હા હું ગયા વર્ષે અમારી શાળામાં ડાન્સ સ્પર્ધામાં ભાગ લ લયો હતો. અ મેં ગ્રુપ ડાન્સમાં ભાગ લીધો હતો.
અચ્છા, પછી શું પરિણામ આવ્યું?
અમારી ટીમને પ્રથમ ઇનામ મળ્યું હતું.
વાહ! અભિનંદન.
હા, આભાર તમા તમે પણ ક્યારેક સ્પર્ધામાં ભાગ લીધો હતો?
હા, મેં કથક સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને બીજું સ્થાન મેળવ્યું હતું મેં.
અરે વાહ! ખુબ સરસ વાત છે આ તો. ડાન્સ થી આત્મવિશ્વાસ પણ વધે છે, અને સ્ટેજ પર પરફોર્મ કરવાથી ડર પણ દૂર થઈ જાય છે. અને તે તેથી શરીર પણ ફિટ રહે છે.
હા ડાન્સ એક ઉત્તમ કસરત છે મને લાગે છે કે લોકોને જીવનમાં જીવવું ન ગમતું હોય તો તેમના માટે ડાન્સ સારો વિકલ્પ છે.
હા એ તો તમને સાચું કહ્યું.
હા તો ચાલો પછી તમારા સાથે ડાન્સ વિશે વાત કરીને મને ખુબ આનંદ મળ્યો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.